હા હા બોલ લ. હા તુ બોલતી હતી. તે બોલ બોલ.
ડિસ્કનેક્ટ થઈ જાય છે.
હા.
હા હા વાંધો નહી વાંધો નહીં બોલ.
બોલ બોલ કન્ટિન્યુ કર તું.
હા તો હવે તમે લોકો મહેનત કરો કઈક તો રિઝલ્ટ આવે સારું.
હા તો તમારે એની માટે વહેલા મોકલવાનું હોય.
હુ તો જાણે મોકલીશ તને મહિના પહેલા થી તો તું થોડી કરીશ મહિના પહેલાથી પ્રિપરેશન.
તે મોકલ્યુ હતું હું કરી દેતો સાંભળી તે મોકલ્યો હતો મે કરી દેતા નહી.
ના મને વિસ
પણ તે મોકલ્યું નહી એટલે જો અમારા ઓછા આવે ને અમારા ઓછા. જા તારી જવાબદારતું હોઈશ.
પી ડી એફ તો હતી જ ને.
અમે અમે અમને શું કીધું તું મસ્ત મસ્ત શોધીને મોકલીશ.
ગ્રુપમાં ગ્રુપમાં ઇન અ જોવાના મેસેજ જે ઓફિશિયલ ગ્રુપ છે ને એમાં તો એમાં મળી જાય ક્વેશન બેંક એટલે એનું જ પરિણામ. છે એરિયર એક્ઝામ ખબર પડી.
હા પણ મેં જો તે કીધું. એટલે મને એમ કેવું કે તે કીધું છે ને. સો મેક્યું આ મોકલી દેશે.
હા તો મને સતત દસ કોલ કરવાના તો હું તાત્કાલિક મોકલો બાકી તો હું ચાર દિવસ પછી ભૂલી જાઉં કે મારે મોકલવાનું હતું કશું એમ.
અરે. તું કેમની ભૂલી જ ત્યારે તો આટલા અ ટોપર છું ને ટોપર કેમનું ભૂલાય.
ટોપર નથી આ ટોપર. ના ર મારા કરતા આગળ છે બધા.
હવે સાચું બોલવાનું ચાલુ કર.
હમ્મ ના ના સાચું જ કઉ છું મારા કરતા આગળ બધા બહવ છે હજુ.
કોણ કોણ છે?
એ નહી ખબર પણ ખાસા
જો જો જો આ ખબર હ નહ કે આગળ કોણ છે.
જો જો તને નામ નામ કહું મને યાદ આવે એટલા એક બિપિન કરીને. છે આપણા ક્લાસ માં બિપિન સોલંકી કરીને છે.
બીપિન
હા પછી. એક. સાન્યા. કે સબા એવી કઈક મુસ્લિમ ગલ છે. એ એ બે ત્રણ મુસ્લિમ ગર્લ છે. હા એ બે ત્રણ છે. આખું એમનું ગ્રુપ છે એ ટોપર છે.
આરઝુ
હા.
અલ્મેરા.
અલમીરા ખબર ને એનું એવરેજ હશે કદાચ.
સનાયા શનયા શનયા.
સનયા સન્યા. સબા કરીને છે એક. બાપરે ખબર નહીયાર મુસ્લિમ લોકો. કેમ ભણતા હશે આટલું.
બોમ્બ બનાવવા માટે.
હવે એ લોકોને તો છોકરીઓને તો ભણીને સાસ ખરે જવું છે ને પછી એમનામાં તો મોકલી જ દે છે ભણાવતા બી નહીં.
અરે એમને અઢાર ઓગણીસ પછી તો હા.
તો ખોટી કોમ્પિટિશન અહીંયા વધારે વધારે છે. અને લોકોને ગોલ્ડ મેડલ લઈ જાય છે. એવું નહી.
કો. તારા તારું ગોલ્ડ મેડલ લઈ જાય છે.
ના મારું નહિ બીજા જેનું બી આગળ ફર્સ્ટ પર આવતું હશે એનું.
એટલે આ લોકો હટે તો પછી તું આઇ જ જાયને. ચાલ મારા એણે તો અમારા એણે તો તું આગળ જ છું.
હા. હવે એ થોડાક થોડાક ગોલ. માલ હા.
હા તે ગોલમાલ માં ખબર પેલો કેહે છે કે મારી મમ્મી મને કલેક્ટર બનાવા માંગતી હતી.
હા તો પેલા નઈ કેતા કે અમારા માટે કલેક્ટર તું. પૂછો. અમારો કલેક્ટર તું જ છું એટલે અમાર માટે તો.
હા. તમારા હા આપણા તમારા માટે તો એવું જ કેમ કે ગ્રુપમાં એક રિઝલ્ટ મારું જ સારું આવે છે બધાની વચ્ચે કહીએ તો.
હા બસ.
હા એટલે. હા. તો તો તે ઉડાડી તો ઉડું જ ને લે કીધું હારું હારું બે ચાર શબ્દ તો. પછી.
હાા સારું કેવાય. ભણો ઘણો આગળ વધો.
આ તો છેલા. બહુ મસ્ત મુસ્લિમ લોકો આગેસે હટે તો હમ રોશન. નહી નહી વ મુસ્લિમ લોકો આગેસે હટે તો હમ કરે ના ઓહા.
એમ બોલ
હ. એટલે એમ કઉ છુ કે મુસ મુસ્લિમ જબરા હટે આગળ થી. થોડી આઘી પાછી તો કઈક આપડે રોસન. કરીએ ને તો મને એમ મોટિવેશન મળે કે ના હવે તો કરવું જ છે નવ સીજીપીએ સુધી એમ.
હમ તારે અત્યારે કેટલા આવે છે.
અત્યારે લાસ્ટ એટ પોઈન્ટ સેવન્ટી થ્રી છે.
અરે આ આનથી વધારે ત
થર્ડ સેમ ના
તારે ઓવરઓલ બધા થઈને એઈટ પોઈન્ટ સેવન્ટી થ્રી છે.
ના ના ખાલી થર્ડ સેમના એઈટ પોઈન્ટ સેવન્ટી થ્રી છે.
એન્ડ પહેલા
એની પહેલા સેવન સિક્સટી ફોર હતા સેકંડ સેમસ્ટર માં.
આયાત એમ
હા એ પેલા બીજામાં ઓછું હતું સાત પર હતું હવે ત્રીજા ચોથામાં આઠ પર આવયું છે.
પંછું નવ પરત.
પછી આઠમા સુધી તો અગયાર પણ જતી રહીશ.
હમ તાર માટે. માટે નવું નવો રૂલ લાવવો પડશે.
હા નવસર થી એ લોકો રિઝલ્ટ બનાવશે. લાગે એવું યાર આમ પ્રાઉડ મુમેન્ટ. ના આમ પ્રાઉડ મુમેન્ટ હોય લાગે એવું ગોલ્ડ મેડલ મળે ને. આખી યુનિવર્સિટી વચ્ચે ત્યારે. આમ મસ ત એન્યુઅલ હોય સ્ટેજ પર બોલાવે મેડલ લેવા, તો કેવી મજા આવે.
એ મજા તો આવે હવે.
તો પછી કોલેજની સ્ક્રીન પર નામ ફરતા હોય આપડા.
એમ તો તમે કઈ કાંડ કરો તો
ના એ તો ફરી જ જવાનું, ના એમ તો ઓળખ ખે જ છે હવે, જોયુ ઓળખે જ છે વગર કરે. પણ હમ્મ એ તો થઈ જ ગઈ છે, એ કેમ્પમાં ગયા ગયા ના-ના અમે લોકો એન એસ એસ ના ત્યાં થી થઈ ગઈ છે.
અચ્છા. ક્યારે ગયા હતા?
આ બે વીક પહેલા જ ગયા તા.
અરે કીધુંઈ નહીં.
અમ ના તમને લોકોને અહ જેટલા અમે ત્યાં હતા ને ક્લાસમાં એટલા લોક કોને ખબર હતી.
હમ્મ જોતે કીધુંય નહીં હો.
હા તો તું જાણે થોડી આવવાનું હતું તારે.
જો તે કીધું હોત તો અમે આવતા ને.
પણ ના હું સ્યોર હોઉ ને કે તમે લોકો નહીં આવવાના એટલે હું ના કવ.
ઈ તો તારે લઈ જાવા નોતા ઈ કે ને તું.
મારે મારા ખર્ચે નોતા લઈ જાવાના કોલેજ વાળા ને લઈ જવાના હતા તે બી મફત.
એ કોલેજ વાળા મફત માં લઇ ગયેલા?
તો. મફત નું પિકનિક કર્યું છે. અરે ખરેખર.
એ મારો એક ભાઈ બંધ છે શું કે ખબર મફતમાં કોઈ ઝેર આલ તો હોય ને તોય નઈ લેવાનો.
દોઢ બે વારુ લઈને, એક વખત લઈ લેવાનું, એટલે એક વખત લઈ લેવા નું પછી એનું જે કરવું એ કરી દેવાનું, ઢોળી દેવાનું ગટરમાં. હા.
આપડ, આપ આપડે કોને પીવડાવું છે એમ.
હા એ તો પછી બાજુમાં કોક બેઠું હોય તો કશુંક મિલાય પીવડાઈ દેવાય તો બહુ વાંધો ના આવે.
હા, હા તો કાલ બાજુ બેસ જે
ફ્રી નું કોઈ આપી તો જાય.
હા
તો.
કઈ ખરીદી લઈશું, ચિંતા શું કરે છે. ખરીદી લેશે તાર માટે, હું એને કહીશ એ લેતી આવશે સાંભળ, હું એને કહીશ એ લેતી ત્યાં આવસે.
ના ના ચાલશે કાલથી મારું કોલેજ બંધ છે.
કોલેજ બંધ છે?
હમ્મ તમારો એરીયા ચાલુ થાય એટલે અમારું વેકેશન હોય.
એવું છે?
હમ્મ. તો હવે કોલેજ જઈ ને કરવાનું ઈ શું? સિલેબસ બધો પતી ગયો છે અમે ક્લાસમાં એન્ટર થઈએ ને સિલેબસ પતી જાય.
ઓ હો હો. ધુરંધર મુવી જોયું કે શું?
ના ના એવું થયું છે. ઈન્ટરનલ પછી અમે જેટલી વખત ક્લાસમાં ગયા ને એટલી વખત આ યુન અરે આ સબ્જેક્ટમાં આ ટોપિક લાસ્ટ છે. આ યુનિમા આટોપી લાસ્ટ છે અરે ભાઈ હજુ અમને યુનિટનું નામ એમને ઈ ખબર ને શું ટોપિક લાસ્ટ છે અમે એટલે જ તો આયા છે ક્લાસમાં. આવા સીન થતા તા એટલે પછી અમે જવાનુ બંધ. કરદીધું. થ જય ને મતલબ નથી. તો અટેન્ડન્સ તો આપડે અમે થઈજ. ગઈ છે એટલે બઉ ટેન્શન શું કરવા લેવાનું. એન એસ એસ કેમ્પમાં અમે ચાર પાંચ દિવસ જલસા કર્યા. મતલબ. ફર્યું ઘર્યું એ લોક કો નું વર્ક બી કર્યું જે સર્વે કરવાના હતા એ બધા સર્વે બી કર્યા હેલ્થ રિલેટેડ
એટલે કેવું હતું એક્સપ્લેન કરીને.
એક્સપ્લેન તો પછી તને સાતિથી કરીશ નેક્સ્ટ ટાઈમ બટ અત્યારે તો ઇન શોર્ટ કહી દઉં કે એટલા દિવસની બે અટેન્ડન્સ અમારી થઈ ગઈ હતી એમ.
એટલે એ દિવસની એટેન્ડન્સ પણ કાઉન્ટ, ઓહો!
આ
અને ત્યાંથી કઈ ગિફ્ટ બિફ્ટ આપી.
ગિફ્ટ ના એ લોકો જમાડતા હતા ને બંને ટાઈમ એ લોકો બંને ટાઈમ સારું જમાડતા. તા
સારું કેહેવાય તો એજ બહુ મોટી ગિફ્ટ મફત ન માનને આપડા પૈસા ખર્ચીને જોઈએ તો પણ કેટલા બે અઢી હજાર તો થઈ જતા ને.
થઈ જતા આરામથી.
હમ્મ તો એટલું જ અમે ફ્રીમાં ખઈને આયા છો.
એજ ને ચલ ફરી તને નેક્સ ટાઈમ એનો એક્સ એક્સપિરયન્સ કહીશ એન એસ એસ કેમ્પ નો અત્યારે તો હું મૂકું છું.
ચોક્કસ ચોક્કસ હ.
હા, સારું સારું. ચલ.
હા, ચાલ બાય.